ધ
હલો
હેલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો.
હુ મજામાં છુ, તમે કેમ છો.
હુ પણ મજામાં છુ.
આજે આપણે હિન્દુ કેલેન્ડર વિશે વાત કરીશું એટલે આપણેે મહિનાઓ અને તિથિઓના શું મહત્ત્વ છે. એના વિશે આપણે આજે માહિતી પ્રાપ્ત કરીશું આપણે ઇંગ્લિશ કેલેન્ડર વિશે તો જાણીએ છ છે. જેમ કે જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મઇ જૂન જુલાઈ અગસ્ટત સપ્ટમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ મહિનાનો ઉપયોગ તો આપણે રોજ કરતા જ હોઈએ છે એટલે બધા લોકો આ તિથિઓ અને આ મહિનાઓને તો સારી રીતે ઓળખે છે. પરંતુ હિન્દી કેલેન્ડર અને હિન્દી મહિનાઓ અને તિથિઓ વિશે ઓછું જાણકારી પ્રાપ્ત છે, અને આજની જે નવી પેઢી છે. એ લોકોને આનાથી આપણને અવગત જરૂર કરાવું જોઈએ. ભારતીય પરંપરામાં હિન્દી તથા હિન્દી પંચાંગનું ખાસ મહત્વ છે, આ પંચાંગ હજારો વર્ષોથી આપણા જીવનનો ભાગ રહ્યુ છે. તો આજે આપણે એના વિશે જ માહિતી પ્રાપ્ત કરીશુ
બિલકુલ સાચું કયો તમે ચત્રથી નવા વર્ષની શરૂઆત થાય છે વૈશા તાન સેવા અને પુણ્ય કર્મ માટે પ્રસિદ્ધ છે. શ્રાવણ ભગવાન શિવની ભક્તિ. નો મહિના છે અને ભાદ્રમાં ગણેશ નો ઉત્સવ ઉજવાય છે અને આ આ આશ્રમ આશ્રમમાં નવરાત્રિ અને દ દેેશરા આવે જેને કાર્તિકમાં દિવાળી અને દીપ જલાવને જેવા પવિત્ર તહેવાાર છે.
એકદમ સાચું કહ્યું તમે બેન. પણ જો હિન્દુ પંચાંગમાં બાર મહિના હોય છે. ચૈત્ર વૈશાખ જેષ્ઠ આષાઢ શ્રાવણ ભાદવપદ્ર અશ્વિન કાર્તિક માક્ષીશ પોષ મા અને ફાલ્ગુન દરેક મહિના નો પોતાનો ધાર્મિક અને સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ હોય છે જેમ તમે કીધું એ પ્રમાણે. માદ અને ફલ્ગુનમાં ધાર્મિક સ્નાન હોલી અને અનેક ઉત્સવ ઉજવાય. તો હવે આપણે તિથિઓ વિશે વાત કરીએ, તો જોઈએ તો. પ પંચાંગમાં પ્રતિપદા દ્વિતયા અ તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી. સપ્તમી, અષ્ટમી, નવમી, દસમી. એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા અને અમાવસ્યા આ તિથિઓ હોય છે. અને આ તિથિઓનું પણ અલગ અલગ મહત્વ છે. દરેક તીથી પોતાનું અલગ મહત્વ ધરાવે છે. અને આ તિથિઓમાંથી એકાદશીનો ઉપવાસ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. ચતુર્થી ભગવાન ગણેશનું પૂજન કરવા માટે. માનવામાં આવે છે. અષ્ટમી અને નવમી. આ માતાજીની આરાધના કરવા માટે મહત્વની તિથિઓ છે. પૂર્ણિમા અને અમાવસ્યા. પર ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વ માનવામાં આવે છે.
એકદમ સાચું કયું તમે. આપણા મોટા ભાગના તિહાર, વ્રત અને શુભ કાર્ય પંચાંગની તિથિ અનુસાર નક્કી થાય છે. એથી આપણી સંસ્કૃતિ અને પરંપરા જલવાઈ જલવાયલી રહે છે. આજના આજના એ આધુનિક સમજ સમયમાં અંગ્રેજી કલેન્ડર જરૂરી છે. પણ આપણે હિન્દી પંચાંગોનું જ્ઞાન પણ રાખવું જોઈએ. આ આપણી સંસ્કૃતિ ઓલગ છે અને આપણે આપણું પૂર છે.
બિલકુલ સાચું ક્યું તમે. આજની જે પેઢી છે એ અંગ્રેજી કેલેન્ડરને તો સારી રીતે ઓળખે છે. પરંતુ જે આપણું હિન્દુ પંચાંગનું કેલેન્ડર છે. એના મહિનાઓના નામ પદ છતાંય એમને યાદ નથી. એટ એટલે આપણે જરૂરથી આપણે આપણા અ જે નવી પેઢી છે એમને આ નામ યાદ દેવડાવવા જોઈએ. એક વખત જરૂરથી એમને રૂબરૂ કરાવવા જોઈએ. હિન્દી કેલેન્ડર અને મહિના અને તિથિઓમાં નો ઉપયોગ આપણે જોઈએ તો અ ઋતુ પ્રમાણે આપણા જીવનમાં ઋતુઓ અને મહિનાઓનો ગાળો સંબંધ છે. અ દર એક મહિના સાથે મોસમ ખેતી. ત્યોહાર અને ધાર્મિક પરંપરા જોડાયેલી હોય છે. એથી આપણા જીવનમાં સમયનું યોગ્ય આયોજન થાય છે.
એકદમ સાચું ક્યું તમે. અને જ્યારે શ્રાવણ મહિના આવે છે, ત્યારે ભગવાન શિવજી. પૂજા વ્રત અને ભક્તિ નો માહોલ જોવા મળે છે ઘણા લોકોના મહિનામાં સેવાદાન અને સારા કાર્ય કરે છે.
એકદમ સાચું કહું કહ્યું તમે. ભાદ્ર મહિનામાં ગણેશજીનું આગમન થાય છે અને ઘરે-ઘરે ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવે છે. અને બધા દસ દિવસ સુધી ભગવાનની અ ભક્ ભક્તિમય ભાવથી પૂજા આરાધના કરે છે. અ ગણેશ ઉત્સવ અ આપણા દેશમાં બહુ જ સારી રીતે મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વિશેષ કરીને આનું વધારે મહત્વ છે. ગણેશ ઉત્સવ પર ઘરે દસ દિવસ સુધી મૂર્તિઓ લાવે છે ગણપતિ બાપ્પા મોર્યા આમ કરીને અ આવા ભક્તિમય લોકો એમાં રમી જાય છે અને અ પ્રસાદ પણ ધરાવે છે. બપ્પાને મોદકનો પ્રસાદ બહુ પ્રિય છે.
એકદમ સાચું ક આશ્રમ મહિના મે નવરાત્રિ આવે છે અને ગુજરાતમાં ગરબા અને દાંડિયા ઉત્સવ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ તિહાર આપણી સંસ્કૃતિ સતા અને એકાંત પ્રતીક છે.
એકદમ સાચી વાત કહી તમે.
અને કાર્તિક મહિનામાં દિવાળી આવે છે. કરની સફાઈ દીપ પ્રજવલન, કરવા લક્ષ્મી પૂજન અને પરિવાર સાથે આનંદ મનાવાનું પરંપરા છે.
બિલકુલ સાચું કહો છો તમે. તિથિઓનું મહત્વ પણ ખૂબ મોટું છે ઘણા લોકોને એકાદશી ના દિવસે ઉપવાસ કરે છે વિષ્ણુ ભગવાન ની આરાધના કરે છે. એથી આત્મસયમ શ્રદ્ધા અને મનની શુદ્ધ નો સંદેશ મળે છે.
એકદમ સાચું કયું તમે પૂર્ણિમાના દિવસે ઘણા ધાર્મિક કાર્ય, કથા અને પૂજા કરવામાં આવે છે. અમાવસ્યાના પ્રીતિઓનું શ્રમિત અને ધ્યાન માટે મહત્ત્વની માન માનવામાં આવે છે.
બિલકુલ સાચું કહ્યું બેન.
અને આપણા પૂર્વજો પંચાબ એવી રીતે બનાવ્યું છે કે માનવ જીવન પ્રકૃતિ સાથે જોડે જોડાયેલું રહે. રીતુ પ્રમાણે આહાર બિહાર અને ખેતીના કામોમાં નક્કી થતા હતા.
બિલકુલ સાચું કહો છો તમે આજે ટેકનોલોજીના યુગમાં મોબાઈલમાં તારીખ જોવાની આદત પડી ગઈ છે. પણ આપણે હિન્દુ પંચાંગનું જ્ઞાન પણ રાખવું જોઈએ એથી આપણે આપડી પરંપરા અને ત્યહાર અને સંસ્કારો વિશે યોગ્ય માહિતી મળતી રહે.
બિલકુ સાચક યુ સમય બદલાય છે, પણ આપણી આપણી સંસ્કૃતિ અને પરંપરા ભૂલવી જોઈએ નહી હિન્દી કેલેન્ડર આપણી ઓલ્ખ છે અને આને સમજવું અને આગલી પીઢી સુધી પહોંચાડું આપવાનું ધર્મ છે.
બિલકુલ સાચી વાત કરી બેન તમે હવે જોઓ ને અ આજનો જે સમય બદલાઈ ગયો છે, લોકોને ક્યાં ખબર છે, કે આવી રીતે તિથિઓ અને એનું પણ મહત્વ હોય છે. એટલે આપણે એમને જરૂરથી જાણ કરવી જોઈએ.
હા થા
હમ્મ
અને પહેલા સમયે લોકો પંચાાગ જોઈએ ખેતી વાવણી લમણી યાત્રા લગ્ન ગ્રહ પ્રવેશ અને બીજા શુભ કાર્યો માટે તે યોગ્ય દિવસ પસંદ કરતા હતા. આજે પણ ઘરા ઘણા પરિવારો આ પરંપરાને અનુસરે છે.
બિલકુલ સાચ કહો છો, તમે
અને હિન્દી કેલેન્ડર આપણે સમયની સાથે સાથે પ્રકતિનુ આદર કરવું શીખવાડે છે. દરેક રીતુ અનુસાર જીવનશૈલી બનવાની પ્રેરણા આપે છે. અને અનાનુ ચોમાનુ અ ચોમાસું અને સિકા શિયાળા બધા મોસમ પોતાનું મહત્ત્વ છે.
બિલકુલ આપણા તહેવારો ફક્ત આનંદ માટે નથી. પણ તે જીવનમાં પ્રેમ એકતા દયા સેવા ને સંસ્કારો નો સંદેશ આપે છે. જો આપણે તિથિઓ અને મહિનાઓનું મહત્ત્વ સમજીએ તો તહેવારોની સાચી ભાવના પણ સમજી શકીશુ
બિલકુલ સરસ કુ ઠીક એ
ચાલો ફરી આપણે ફરી બીજા કોઈક વિષય પર જરૂરથી વાર્તા કરીશુ હમણાં સુધી હમણાં ત્યાં સુધી તમે તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ